કરવા જઈ રહ્યા છે પેલા તો તમારે પૂછવું જોઈએ કે તમે કેમ છો મજામાં છો ને
હા મજામાં છે તમે કેમ છો
બસ મજામાં તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ ઓનલાઈન શોપિંગ અને તેના અનુભવો તો મેં સ્ટાર્ટ કરવા માંગુ છું કે ભાઈ ઓનલાઈન શોપિંગ એક મસ્ત વસ્તુ છે કારણ કે ઓનલાઈન તમે જો અગર શોપિંગ કરવા માંગતા હોય ઓનલાઈન શોપિંગ કરવા માંગતા હોય તો તેમાં તમને કેટલા ઓપ્શન મળે છે. જેવા કે જલ્દી ડિલિવરી તમારો ટાઈમ બજે છે. અને આજકાલની એપોમાં રિટર્ન પણ કરી શકો છો અગર તમને કોઈ વસ્તુ ગમતી ના હોય તમે ઇન્સ્ટન્ટ રિટર્ન કરી શકો છો જેમ કે ફ્લિપકાર્ટ થઈ ગયું એમેઝોન થઈ ગયું મિંત્રા થઈ ગયું એ અનેક પ્રકારની એપ્લિકેશનો માર્કેટમાં છે જેના કારણે કોમ્પિટિશન વધવાના કારણે બધી એક એક બધા પ્લેટફોર્મ ટ્રાય કરે છે. તે લોકોનું બેસ્ટ આપવાનું જેના કારણે આપણને કસ્ટમર તરીકે ખુબ જ બેનિફિટ તમારી તૈયારી છે જેમ કે સમજી લોયો તમે મેં કોઈ વસ્તુ મંગાવી મને ના ગમી તો રિટર્ન પોલિસી સાત દિવસ સુધીની હોય છે જેના કારણે મેં કોઈ પણ વસ્તુ મંગાવું તો તેમને રિટર્ન મેં કરી શકું છું અગર મને એ વસ્તુ ના ગમે સાઈઝમાં ફિટ ના આવે પરંતુ એવી આજ પણ ઓનલાઈન ના જમાનામાં સ્કેમ પણ કેટલાક વધી રહ્યા છે. કેટલાય પ્રકારના ઓનલાઈન સ્કેમો થતા હોય છે કે વસ્તુ કોઈ બીજી મંગાવી આવી કોઈ બીજી ગઈ પરંતુ તેના તેના પણ સોલ્યુશન એપ લાવી રહી છે કેમ કે રિટર્ન કરી નાખે છે પછી એના પર ઓપન બોક્સ ડિલિવરી જેવી અનેક પ્રકારની સુવિધાઓને કારણે આપણે સ્કેમ થવાથી બચી રહ્યા છે પરંતુ આજે કેટલીક એવી એપો છે જે જે પ્રોવાઈડ કરતી નથી એવી સર્વિસ તો મારું એવું કેવું છે કે એપોમાં મંગાવવું ના જોઈએ અને કેટલી એ વસ્તુ હોય છે જે આપડે ઓફલાઈન થી લેવી જોઈએ જેમ કે કપડા જેવી વસ્તુ તો પછી ફર્નિચર થઈ ગયું એવી વસ્તુ આપણે ઓનલાઈનની જગ્યા ઓફલાઈન લેવી જોઈએ એમાં તમારું પોઈન્ટ ઓફ વ્યુ શું છે એ મારે જાણવું છે.
હા બિલકુલ સાચી વાત છે. જ ઘણી બધી વસ્તુઓ છે જેવી કે ફર્નિચરથી લઈને અમ મોટી વસ્તુ મોટી વસ્તુ છે આની ફર્નિચર ની જ વાત કરું તો મારા કાકા બાજુમાં કાકા રહેતા હતા એમને કર લન્ શોપિંગ કરી હતી ફર્નિચરની એમાં હત એવું કે એ લોકો અ પેલું કેવું ને ડઇનિંગ ટેબલ મંગાવ્યું હતું ડાઇનિંગ ટેબલ એમ દેખામાં તો ફ્લિપકાર્ટમાં મસ્ત દેખાતો હતો કે આવું આવું છે આવું આવું છે પરંતુ એમાં શું હતું કે એ જયારે આવ્યું હવે જ્યારે તે ઓપન કર્યું તો એ છે ને જે લાકડાનું એ લોકોને એવું લાગતું હતું કે લાકડાનું છે પરંતુ એ લાકડાનુંતું જ નહી એ હતોું પ્લાસ્ટિક ન તો દખામાં તો સેમ હતું પરંતુ એ લાકડાું નહિ હત પ્લાસ્ટિક નું હતું તો આ પ્રમાણે તેઓ ખુબ જ ગુ ગયા અને પરંતુ એમાં કેવાય ને કે ફિરકડ આપણને ઘણી બધી સુવિધા જેમ આપને સાત દિવસની રટર્ન પોલસીે છે તો મારા કાકા એ તો એવું કર્યું કે રિટર્ન પોલિસી હતી એટ એ ટેન્શન હતું ન કારણ કે રિટર્ન પોલિસીને આપણે સાત દિવસની અંદર આપણે કઈ બી વસ્તુ ઓ ખરી કરી તો આપડણે પાછી રિટર્ન કરી શકીએ છીએ એને એ ફાયદો થઈ ગયો કે રિટર્ન પોલસી એ પર હતી તો એ લોકો એ પાછું એ રિટર્ન કરી દીધું અને એના બદલામાં કોઈ બીજું ફર્નિચર મું ત્યારે એ લોકોએ થોડી વધારે પ્રઇઝ નું મગાવ્યું હતું ત્યારે પ્રોપર લાકડા તો અમુક વાર કેમ કે ફ્લિપકાર્ટ વાળા થી પણ ભૂલ થઇ જાય છે કે ફોટો એકદમ એ વા મૂકી દેવાય છે ને આવતું કઈ નથી એવું પણ થાય છે તો એવું નહી હોય તો વધારે સારું પરંતુ કવા ને કે આજે ફાયદા પણ ઘણા છે નુકસાન પણ આજે ખુબ જ વધી રહ્યું છે કેમ કે આજે તમે જાણી જ રહ્યા છો કે ઓનલાઈન સ્મ આ ચકી જગ્યા પર જોવા મળે છે કે જરાકી તમારી આમથી તેમ નજર હટશે તો તમારી જોડે કેમ થઇ જશે એવું જ મારા એક ભાઈ બન જોડે થયું હતું એમાં થયું હતું એવું કે તે લોકોએ ઓનલાઈન શોપિંગ કરી હતી મતલબ એ લોકોએ ઓનલાઈન શોપિંગ કરવામાં ભૂલ કરી હતી કે એ લોકોએ લિંક પર જઈને એ લોકોએ શોપિંગ કરી હતી તો એ લોકોએ ઓનલાઈન શર્ટ મંગાવ્યા હતા બારસો ના ચાર પરંતુ એમાં શું હતું કેશ ઓન ડિલિવરી જ કર્યા હતા પરંતુ હ એ લોકોને વિશ્વાસ તો ક્યાં આવશે
હા
તો આવી પણ ગય ઓર્ડર અને પેકિંગ થઈને બરોબર આવ્યો તેને હશે કે ફટા જ આવ્યા હશે પરંતુ એકચુઅલી એમાં એ શર્ટ જેવું કઈ વસ્તુ જ નહી હતું એમાં હતું અ ફાટેલું ઉઠરેલું જેકેટ મતલબ સ્વેટર ટાઈપ હતું તો એના જોડે બહુ મોટો સ્કેમ થઈ ગયો હતો એ ટાઈમ પર અને એ ટાઈમ પર અમે એટલા હસેલા એટલા હસેલા કે કોઈની કોઈ એમ મદદ નથી અને હસો પણ જોઈએ જ કેમ કે અ એ બાબતથી થોડું શીખવા પણ મળે અને જાણવા પણ મળે કે આજે આધુનિક યુગમાં આપણા કરતા બહુ મોટા મોટા ટોપી પડ્યા છે જે આપણા જોડે આપણને જેમ બનાવીને પોતે સ્કેમ કરીને પૈસા લેવેે છે તો એવા બધા સ્ કેમથી આપડે અલર્ટ રહેવું જોઈએ એ માર એટલું જ માનવું છે તમારું શું માનવું છે
તમારી વાત તો સાચી છે પરંતુ એ જે વ્યક્તિએ એ શર્ટ ઓર્ડર કર્યા હતા એણે એમેઝોન ફ્લિપકાર્ટ ક તો એવી કોઈ જાણી પ્રખ્યાત વેબસાાઈટ થી મું જોઈ હતું પરંતુ એ એક વેબટ જા વેબસાઇટ પરથી ના મંગાવીને એક મિસ્ટેક કરી છે આજે એવી ટ્રસ્ટેડ ના વેબસાાઈટ કરીને હજારોમાં એવી વેબસાાઈટ છે જે સ્કેમો કરે છે અને જેના કારણે લોકો છેતર છેતરપિંડી થાય છે લોકો હારે તો મારું એમાં એવું કેવું છે કે ભાઈ. તમે કોઈ મંગાવો છો તો પહેલા તો કોઈ સારી વેબસાાઈટ પરથી મંગાવો અને તમે. આમાં એક બીજો પોઈન્ટ ઓફ વ્યુ પણ છે. કે તમે ઓફલાઈન બાય કરો તો તમને એવું લાગતું હશે કે સારી જ ક્વોલિટી મળે. મેં મારા એક ફ્રેન્ડ નું એક્ઝામ્પલ આપવા માંગુ છું ઓફલાઈન માં એક દુકાનમાં ગયા હતા. મતલબ એક વ્યક્તિ તેમાં વેચતો હતો તો ભાઈએ કીધું કે પેન્ટ પેકેટ વાં છે તો તમે પેકેટ ખોલવા વગર ખરીદવા પડશે પરંતુ પેન્ટ બેગી જ છે અને ભાઈ હજાર રૂપિયા થી પંદરસો એવા કઈ રૂપિયા લઈ લીધા. અને કહી દીધું કે ગેરેંટી જ અ તમને આ મળી જશે. તમને એવું લાગે તો તમે મને કોલ કરશો તો તમને પાછું બદલી આપું આમ. તો ભાઈ એ લઈ લીધું અને પેન્ટ લઈ લીધા. પછી પેન્ટ હતા એકદમ અલગ સાઈઝ ના અને સ્કીિની ટાઈપના પેન્ટ હતા. તો ભાઈ પેન્ટ ગમ્યા નહી તો કોલ કર્યું પરંતુ ભાઈએ પછી ભાઈને બ્લોકમાં નાખી દીધો. તો એ એક વસ્તુ છે કે ભાઈ ઓફલાઈનમાં પણ એવા સ્કેમ થઈ રહ્યા છે.
બિલકુલ સાચી વાત છે. અને આ જે કેવાય ને કે તો એમઝન વગેરે. આજે ઘણા ઘણા મોટા મોટા ડિસ્કાઉન્ટ લાવ રહી છે અને ખુબ જ હું ગ્રાહકને આકર્ષી રહી છે જેવી કે આજે ફ્લિપકાર્ટ ચલાવે છે બિગ બિલિયન ડેન્સ નામની એક બહુ મોટી ઓફર છે હવે દર દિવાળી ના આજુબાજુ હોય જ. જેમાં કેવાય ને કે બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેન્ટ્સ થઈ ગયા ટીવી થઈ ગઈ વોશિંગ મશીન થઈ ગયું ફોન થઇ ગયા. એવી બધી વસ્તુ શું કે સિત્તેર એસી હજારની વસ્તુ હોય. તો તમને માત્ર ને માત્ર પચાસ સાહીઠ હજાર માં આપી દઈ ચાલીસ હજારમાં આપી દે ઘણું ખરું એક્સચેન્જ ઓફર બી હોય એમાં કે ફોન જૂનો ફોન આપીને નવો ફોન લઈ શકાય. તો એમાં કહેવાય ને કે બહુ મોટું ડિસ્કાઉન્ટ મળી ગઈ અને મોંઘા મોંઘી વસ્તુ સસ્તી મળી ગઈ. એ લાભો યુવાનો ખુબજ ઉઠાઈ રહ્યા છે. મારા જે ફ્રેન્ડ ની વાત કરું તો એણે સિત્તેર હજાર નો આઈફોન માત્ર ને માત્ર પચાસ હજારમાં બેસવા મંગાવ્યો હતો તો મને એ જણાવ્યું હતું કે એમાં ઘણો ખરો ફાયદો પણ એને થયો હતો. કે એને એડોપ્ટર ફ્રીમાં મળી ગયું હતું. અને એકાદ ગિફ્ટ પણ સાથે આપ્યું હતું તો એમાં અને ઘણો ફાયદો થઇ જાય ઘણી વાર પરંતુ એની રીતે ઘણા ખરા એના નુકસાન પણ છે. જેમ કે મારો એક બીજો ફ્રેન્ડ હતો એને. આઈફોન મગાવ્યો હતો પણ એણે ઓપન બોક્સ ડિલિવરી નહી કરી હતી. જેના કારણે એ ઘરે જઈને મોબાઈલ ખોલ્યોદયમાંથી નીકળ્યો સાંભળું ભાઈએ પચાસ હજાર રૂપિયા ચુકાવ્યા હતા અને તેને વિડીયો પણ નહી ઉતાર્યો હતો કે બોક્સ ખોલતા અને વિડીયો પણ ન ઉતાર્યો હતો તો રિટર્ન પોલિસી તો સાત દિવસ હતી પરંતુ ફ્લિપકાર્ટ વાળા માની કેવી રીત ના શકે કે ના મોબાઈલમાં સાબુ જ હતું એમ કોઈના પર કઈ પ્રૂફ ના રહ્યું ત્યાંથી ફોન રિટર્ન પણ ન થયો. અને પચાસ હજાર રૂપિયા ફોકટ ના ગયા ઘણી ખરી કેવા ને કે ઘણી ખરું પેલું લાલચમાં પડે તો એવું થાય અમુક તો એનાથી આપડે બચીને રવું જે એવું મારું માનવું છે તમારું શું માનવું છે?
તમારી વાત સાચી છે. એમાં એવું છે કે મોસ્ટલી ઓનલાઈન સ્કેમો એવા વ્યક્તિઓ સાથે થતા હોય છે જે અજ્ઞાત હોય છે ઓનલાઈન શોપિંગથી. જેને ડિજિટલ વર્લ્ડની આઈડિયા હોતી નથી મારે જ એક ફ્રેન્ડ નું એક્ઝામ્પલ લેવું તો એ ફ્રેન્ડ જોડે ત્રણ વારષ કેમ થઈ ગયા છે કારણ કે એ વ્યક્તિ અજ્ઞાત છે ઓનલાઈન શોપિંગથી. પહેલી વાર એને એરબર્ડ સાથે સ્કેમ થયું હતું. પછી શર્ટ નું સ્કેમ થયું હતું, પછી પેન્ટ નું સ્કેમ થયું હતું. એવા કરી કરીને ભાઈના સાથે ત્રણ વાર સ્કેમ થઇ ગયા છે. તો એક વ્યક્તિની અંદર એક વ્યક્તિ હોવું જોઈએ કે ભાઈ નહી આવડતું હોય તો ના ખરીદો. ઓનલાઈન શોપિંગ તો જ કરવી જોઈએ જો તમને નોલેજ હોય. અગર તમને જ્ઞાન નથી ઓનલાઈન શોપિંગનુ તો ના કરો. અગર એટલું થોડું જ્ઞાન લઈને કરો. ક્યાં તો પછી ઓફલાઈન શોપિંગ તો એક ઓપ્શનમાં છે જ. તો. એક સિમ્પલ વસ્તુ છે ઓનલાઈન શોપિંગની એક જ ઓર્ડર છે કે તમે કોઈ બી વસ્તુ મગાવતા હોય, તો પહેલી વસ્તુ કે તમારે એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી જ મગાવવી જોઈએ. અને એવી વસ્તુ મંગાવવી જોઈએ જે જેના રિવ્યુઝ સારા હોય. તો આ બધી વસ્તુ અગર ફોલો થતી હોય ઓર્ડર. ણે તો એ વસ્તુ તમારે ઓનલાઈન શોપિંગમાં મંગાવવી જોઈએ બાકી તે વસ્તુને. તમારે ઓફલાઈન માર્કેટ પરથી લેવું વધારે પ્રેફરેબલ છે.
હા, બિલકુલ સાચી વાત છે. અને જે બધા ઝેન જી જનરેશન થઈ ગઈ છે તો આજે ઘણા બધા. કેવાય ને ઓનલાઈન શોપિંગ તરફ વધારે વેપાર થઈ રહ્યો છે જેમ લોકો નો સમય વધે છે. એ આજે એ લોકોને સમય પે શોપિંગ ઘ જવાનો ટાઈમ મળતો નથી તો એ લોકોને એ માટે તો ખુબ જ સારું છે. તો મને તો ઓનલાઈન શોપિંગ નો મારો અનુભવ ખુબ જ સારો લાગે છે.
આવી જ રીતે આપડે મારો પણ શોપિંગ નો અનુભવ સાચો છે. સારો જ તો તો આપણું કન્ક્લુઝન એ કે ભાઈ વસ્તુ જોઈને મંગાવો ઓનલાઈન, થોડું જ્ઞાન લઈને મંગાવો. એ જ રીતે આપણે આગળ પણ વાતો કરતા રહીશું ઓનલાઈન શોપિંગ પર અને અન્ય ટોપિકો પર.
ઓકે.